બસ મજામાં તમે બોલો. બસ અહિયાં બહાર બેઠા હતા તમે કો.
એવું એમ બસ અમે બેઠા તા ભાઈ.
તેવું છે એમ
હા તમે લોકો તૈયારી કરો ને ગવર્મેન્ટ ની.
આ તૈયારી કરવાનું ચાલુ તો કર જ છે પણ હવે એમાં કોઈ આઈડિયા આપણને આવતો નથી.
ત તમે તમારી બી ફિલ્ ન નહી ભરતી
હા અમારા ફિલ્ડ જ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જ છે વાયરલેસ. પીએસઆઈ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી પડી છે કો અંદર પાંચસો. છસો જેવી જગ્યા છે.
શું બઉ બ જગ્યા તો બઉુ કેવાય ભી ટેકનિકલમાં તો બઉુ મોટી જગ્યા કેવાય એટલી.
હા સાચી વાત તમારી બસ બીું ચાલતું છે હાલ તો તૈયારી બૈયારી જોતા જઈએ છએ અનેને દેખતા જઈએ કે શું થાય
એવું એમ ને અને શેરબજારમાં.
શેર બજારમાં તો કેવું છે કે હમણાંથી મેને કોઈ આઈડિયા આવતો જ નથી મને કોઈ ન્યુઝ જ મળ્યા નથી કારણ કે હું હમંથી તૈયારી માં હોઉ છું ને. એટલે માર્કેટનું કોઈ ધ્યાન રેતુ જ નથી તમે કહો છ આમાં શેર માર્કેટમાં શું ન્યુઝ હોય તો નવા.
શેર મા હણાં તો હું ન્યુઝય હમણા તો શેર માર્કેટ ભાઈ જબર તૂટી રહ્યું હૈ. પલા ડોનાલ્ડ ટ્રમ્પ એક બાજુ ખરાબ ને ખરાબ ન્યૂઝ આલે અને જપ થતી નહી રાતે ઊંઘ આવતી નહી એના. એટલે હવે આપણા દિવસો બગાડાય.
હા વાત સાચી છે કાર કે હમણાંથી તો કેવું બધા દેશો વચ્ચે યુદ્ધ કરવાનું બહુ ચાલુ થયું છે. એના કારણે માર્કેટ પર અસર રહેતી હશે.
તેન વર્ષ થી તો ભયા ના ચા પેલા રશિયા યુક્રેન યુદ્ધ ચાલતું તું મો ઇન્ડિયન માર્કેટ પાાવ વચ્ચીયું બંધ થઈ ગયું એટલે પાાવ વરખ ફરીથી સારું આવી ગયું પહુ ખબર નહ આ લોકો ફરીથી ચાલુ કરી્યું હોય. પાછું બંધ થઈ ગયું. શું ચાલુ કર્યું ક્રૂડ ઓઇલ ના ભાવ સાતમા આસવાના જતા રહી એક એકસો દસ થઈ જાય પહા અઠવાડય રને પાછ એસી આઈ જાય પાવ ફરીથી હવે ઉપર ચડવા માંડે.
હા આ વાત સાચી તમારી ક્રૂડ ઓઈલ ના ભાવ હમં મેં લાસ્ટમાં જોયા હતા તારે બસો ને બાર ડોલર. લખો ડોર થઈ જ તો પણ કેવું છે કે પેટ્રોલ ની પ્રાઇસ વધતી જ નથી.
ભાઈ ફરીથી વધી જ જોઓ ફરીથી પંચ્યાસી ઉપર હેડયું.
ઓહો હો પંચ્યાસી ડોલર ઉપર ચાલી ગયું છે હા હા
ફ્રૂડ ઓઇલ આટલું ફ્લક્ચ્યુએશન થાય એટલે શેરબજારમાં ભાઈ બહુ મોટી વાત કહેવાય.
હા બઉુ બહુ બહુ મોટી વાત. ક્રૂડ ઓયલ તો મેઈન છે એમ હાલ તમે જોવા જા તો
અઠ્ઠાર ટકાની સર્કિટ મારે એટલે શું કહેવાય
આઠ ટકાની સર્કિટ મારી છે હ તો લાસ્ટ ટાઈમ કેટલા ટકાની. તો લાસ્ટ ટાઈમ કેટ લ સર્કિટ મારી હતીથી
લાસ્ટ ટાઈમ ખબર નહી પણ ભ ઈ એકસો દસે થી તૂટવાનું ચાલુ થય તુ તે ઈન્ડિયન માર્કેટમાં ઓગણ સિત્તેર આવીને ઊભું રહ્યું હતું પાંસો ઓગણ સિત્તેર થી એક એક જ દિવસમાં સર્કિટ મારી સીધું એસી
ઓહો એસી ડોલર ઘટી જાય એમ
એસી ડોલર વધ્યા એસી ડોલર નની બાર ડોલર વધ્યા બાર ડોલર ક્રૂડ ઓઇલમાં બઉ કેવાય ભાઈ બઉ એટલે બઉ કેવાય
હા મને ખબર છે બાર ડોલર તો બહુ કેહેવાય કારણ કે હમણે મેં લાસ્ટમાં જોયું તું ત્યારે એકોતેર ડોલર જેવું હતું પણ એકોતેર ડોલર માં કેવું થયુ હતું
પણ ભાઈ માર્કેટમાં માર્કેટમાં ખબર જ પડતી નહી યુદ્ધ થાય તો ડિફેન્સ ના શેરો વધવા ના જો
ડિફેસના સેલ વધવા જુઓ કે ડિફન્સના તમે કયા સે લીધા હમણાથી
ડિફેન્સ ના લીધા ને નહીં હું મે તો ઇન્વેસ્ટમેન્ટ ભાઈ કર્યું નહીં અને હું તો કરતો નહીં ભાઈ આ આવા માર્કેટમાં કરાતું છે પૈસા ફસાઈ ન ભાઈ મેિલી રાખ નાખવા આપણે રિટર્ન માટવા માટે ભને એના નવું રિટર્ન માટે પૈસા લોકો નાખે પૈસા આપડે એક તો હોય ચોક આામાથા કરીને નાખીએ અને એ પ એક એક બે બે વાધી માર્કેટ તૂટે આપેલા ડિફેન્સ ના છે
શેર લેવા હતા પણ ડિફેન્સ ના શેરમાં મને એવું આમ લોકોએ કીધું કે હાલ ના લેવા કારણ કે યુદ્ધ ચા લી રહ્યું છે ને હ તો કે ગમે ત્યારે તેનું કે બંધ થઈ જાય તો પણ ઘટી જાય આછું ચાલુ રે
માર્કેટમાં ટેકનિકલી તો એવું કેવાય ભાઈ યુઘ થાય તો ડિફેન્સે અત હારું જ દોડે શંકુભાઈ શું કેહેવાય એમની
હા તમારે એના ઈક્વિપમેન્ટને બધું માંગ વધો એ વાત તમારી સાચી અરે માંગ કેવી રીતના વધે એમાં તમે આમ જોવા જ કે માંગ કેવી રીતના વધે
માંગ માંગ વધે કે સમજી લો કે ભ ઈ યુએસ માં યુદ્ધ ચાલે બરોબર યુએસ જોલો તો ચાલ સ્ટોક હ યુએસને યુએન યુ ચાલે યુએસ જોડે તો સ્ટોક હ ચંમકે પોતે મેન્યુફેક્ચરિંગ કરે પણ ઈરાન પોતે મેન્યુફેક્ચરિંગ નહીં કરતી હવે સમજી લો કે ઈન્ડિયાની કોઈ ડિફેન્સ કંપની એ જેમ કે હમણે એવી વાત મળી કે ભાઈ રાફેલ ઈરાન માંય પોહોંચ્યા છે. બાય થ્રો ઇન્ડિયા થ્રો નહી પહોચે પણ ઈન્ડિયા થી ભ રશિયા ના આલ્યા હોય કે ગમે તેના જોડે ડીલ
ના રાફેલ ઓમ જોવા જો ને તમે તો ફ્રાન્સના ભ બનાવેલા હોય ઈન્ડિયાના મને કેવા કે ભીસ્ કે એટલા હલ્યા હતા એટલે કદાચ ઈરાન મને એવું લાગે કે ઈન્ડિયા થય જ પહોચ્યા હશે
હા ઈરાન થ્રુ ઇન્ડિયા થ્રુ પહોચ્યા હોય તો ઈન્ડિયા ની માંગ વધી હોય તો ભાઈ આપણી કંપનીનો જે ડિફેન્સ શેરમાં ભાઈ ચાલતો હોય એ શેર માર્કેટમાં તો એ વધવો જુવ કે ઘટવો જોવો હા તો ભાઈ પણ એ તો કોઈ વધતું નને તો ભાઈ તૂટી રહય્યું હો પેલા પેલું જે સેક્ટર હ એ આઈ સેક્ટર ના જે આ કેવાય નેડી ફાઇનેન્સ સેક્ટર કેવાય ને એ બધા તો પચા પચા તૂટી જાય ફાઈનાન્સ સેક્ટર તૂટે એટલે હુ થયું.
હા પચાસ ટકા તુટે તો ધણુ બધું થય પણ એાર આપડ કેવી રીતના તૂટી ગ પચાસ ટકા કાર કે આમ જોવા જા કે ભ ઈ કે ફાઈનાન્સ તો યુઘમાં જરૂર ના પડે વધારે કે પૈસાની દરેક દેશને જરૂર પડે.
ફાયના સીધમાં જરૂર પડે વાત તમારી હાચી ભાઈ પુરવા ભાઈ પણ ફાઈનાન્સ એટલે કેવો આપડા દેશ ન ભાઈ રૂપિયો ખર્ચા ન હવે તમે એક વસ્તુ આવક વીસ રૂપિયા હોય ને જ આવક ચાલીસ રૂપિયા હોય તો વચ્ચેનો વીસ નો હા વિસનો ગાળો ચોથી પુરવાનો ભલે ને આપડે આવક ગ અ વીસ રૂપિયા કરતા હોય બિજા લોકો બી ફાઈનાન્સ વથી હોય એથી પૈસા લાવએ ત્યથી લાઈએ આ કરીએ પેલું કરીએ, પણ જ્યા આવક જ ડબલ થતી હોય તો?
જાવક ડબલ થાય તો ભેગુ ના અ અરે ફાઈનાન્સ આ ચેવુ કે માર ઘેર માં ફાઈનાન્સ નો બો આમ લોસ થઈ રહ્યો એમ કે કે ગમે તે તમે શેર દેખો કે ગમે જ ઓય એ ચ એ ચ ડી ફ સી ફાઈનાન્સ જુઓ અ સ બી આ ઈ ફાઇનાન્સ જો તમે ગમે તે જુઓ કે હાલ ડાયરેક્ટ વીસ વીસ ટકા બધા તૂટેલા જ દેખય જાય તમાર માર્કેટમાં.
તાર ઘણું બધું ભઈ પથારી ફરી જઈ માર્કેટની એક એવું નય કે આ કોઈ કોઈ એક તો સેક્ટર બોલવું જોઈ ને બધું સેક ટર તળયે આઈ જાઈ.
આના કારણે અમેરિકાનો બો ફાયદો થાય છે કા કે અમેરિકામાં ડિફેન્સ ને ફાઈનાન્સ તો બો રેસે હવે.
અમેરિકાના તો ભઈ ગજબ નો અમેરિકા તો હમણાં શેરબજારમાં અતા ટોપ ઉપર હેડે હે.
હા
એ લોકો તો ખબર ની એ લોકો તો યુદ્ધ થાય એ યુદ્ધ થાય તો ઘટવું જો અ નુકસાન થાહે, તંગુ ઈરાન પોપુલો પો અ પોત્રી હજાર ડોલર નું યુ બઅ થી એમના લગભગ કરોડોની જે ડિફેન્સ સેક્ટરન એમની પથારી ફેવરી રહ્યા એ લોકો તો માં વળી એમનું શેર બજાર વધતું જાહે.
કા કે એમાં અ વસ્તુઓ રંજિતબઈ તમે જુઓ કે અવે એમના જોડે ડી ફેન્સ ના બો બધી કંપનીઓ એમનું કેટલું કે ત્રીસ ટકા માર્કેટ ડિફરન્સ ના કારણેે કે હથયારો બના બંદુકો બનાવમાં પછી આર્યું કે મિલેટરી ના સાધનો બનાવામાં બુલેટ પ્રુફ જેકેટો બનાવા માં એમનામાં એ બધું છે કે દુનિયાભરમાં યુએનુ વધારે વપરાહે. પછી જેટલા નાટોના સ દેશો જે સ હાલ બધા નાટોના જે દેશો છે જેટલા ઓગણતીસ કાતો તીસ એ મોસ્ટલી બધું યુએસ નુજ વાપરી રહ્યા.
અલા ભઈ એ લોકો તો આવું, એ લોકો આ યુએસ ના એટલી ભય ભલે દુનિયામો મો તો મહાસત્તા ઉપર હોય પણ યુદ્ધ કરવામો યુદ્ધની હળિઓ કરવામાં હ્વૈથી મોટો હાથ જ યુએસ નો હોય જો ઈરાકનું યુદ્ધ થ્યુ ઈરાક નું યુદ્ધ થ્યુ તું એમોએ યુએસ જ હતું, યુક્રેન રશિયા યુદ્ધ થ્યુ એમોય યુએસ જ છે તો યુક્રેનને ભઈ
તુએ નથી તમે આમ જોવા જો તો કે યુએસ એ પેલા ઈરાન ને કીધેલું અતું. પછી રશિયામાં યુક્રેનમાં બઉ યુએસે અ યુક્રેન કીધેલું અતું એમ કે કે એટલું ખોટું નહી યુએસ.
આજના સરા સમાચારમાં જ છે કે જયારે તારે ઈરાન જોડે યુદ્ધ થ્યુ તું ન એટલે યુએસએ એવું કયું કે એમના જોડે અવૈદિક કેવાય ને કે ના જોતા બધા બ હથિયારો એમ ના જોડે
આ હા હા.
પેલા ફ્રાન્સ ના કે ખબર નય સ્વિઝરલેન્ડ ના કોના રાષ્ટ્ર પતિ એને કીધું કે અમને આવું કઈ કઈ ને તમે યુદ્ધમાં ગ શું કેવાય અ ઇન્વોલ્ કર્યા અને પાછળ જે તે ખબર પડી કે ભઈ ઈબી એના જોડે એવ તો કોઈ હથિયાર જ નહીં વેસે લોકો ઈરાને ભઈ આજ આજનું જ છે ના ના કોક એ જે યુએન નો કો જેમને જે હે ને ભાઈ યુએન વાળી.
તો મે તો યુએસનુ એટલૂજ સ્ટેટમેન્ટ હ્મબ્યુ તું કે કે હમણા મે કેવાય ટ્વિટર ઉપ જોયું તું એક્સ ઉપર કે યુએસ નું વાપર્યું તું કે અમારો કોઈ મોટો હાથ નોતો અમે પેલા ઈરાન ને કય દીધું હતું કે જો તમે કે અમારા નિયમો નિ મોનો તો અમે વિરુદ્ધ કાયદા લઈશું તે આ લોકો ઈજ કે અમે તો તમારા નીજ માન્યિએ ગમે તેવું થાય કે તો પછી યુએસ કીધું પછી ભોગાવા તૈયાર હ છો તો પછી આમતો યુસએ પેહલાથી ચેતવણી આલી હોય
અરે ભાઈ દેક એમાં એમાં એમાં પૂરવાચવું હોય યુ એસને હું હોય કે ભઈ પહેલો જે હુમર જે હૈ ન આવવાક જાવક માટેનો રસ્તો હા
પેલું દરિયાઈ રસ્તો થયો રહ્યો
હ ઈરાન જોડેથી યુએસ એમ કે કે એના ઉપર અમે ભાઈ અ પીડી રાખશુ તો ભાઈ પોતા હવે મારી મારી જમીન હોય હા અને એમાં રસ્તો પડતો હોય તો એનો માલિક તો હોું જ ગણાવુંને ભલે રસ્તો દરેક માટે ખુલ્લો હોય
પણ આમ તો આપડે જોવા જઈએ રણજીતભાઈ તો જરમાંર્ બધા માટે હોય કોઈ દેશનો ના ના હોય આમ બધાનો યુઝ કરવામાં આવે કારણ કે એ હોમસ વાળું જે છેને એ પાાવ મેઈન છે કારણ કે યુરોપિયન કન્ટ્રી અને એશિયન કન્ટ્રીને જોડતો ખાલી એક જ રસ્તે તૈયરી હોય
કે જે કે આપડે બધું લઈએ કે ઇ્પોર્ટ એક્સપોર્ટ કરીએ કે જજ હમણાં હમં આપણે જોવા જઈએ તો ઈન્ડિયામાં આપડે એલ પી જી નું બહુ ઓછું થઇ ગયું હતું ત્યારે હોમોસ મેન હતું કારણ કે આપડાે બધા જહાજો ત્યાં ફસાઈ રહ્યા હતા
પણ ભાઈ યુએસ ઉપર હું તો એવું માનું ઈરાન બરોબર હે ઈરાન તો એની જગ્યા ખોટું જ છે ભાઈ સત્તા તો ના જ જોવે ભ જળ માર્ગ બધે માટે ખુલ્લો જ હોવો જોઈએ પણ હવે યુએસ એમ કે કે હું તની દેખરેખ રાખીશ તમને હું ભરો છો કે કાલ ઉઠીને યુએસ એ ઈરાન જેવું ના કરે તો ક્રુડ ઓઇલ ના ભાવ વધી જાય ચલો એ લોકો એમ કે ભાઈ અમે જળમારગ ખુલ્લો રાખો બરોબર હવે બધું એમના અંદર માં જ લે તો કોઈ મેં આ જુદી ન ભાઈ મેં તો અમને જોજ વહંચ્યું હોય કે જે જે દેશ ઉપર યુદ્ધ થયું હોય ને પાછળ જતે યુએસ પોતાનો બેઝ કરીને બે જ જાય અને તે એ લોકોનું કામ આજ છે કે ભાઈ ઓઇલ ઓઈલ કંપનીઓ ગોતો ઓઇલ જોતી નીકળ જ અફઘાનિસ્તાનમાં ત્રીસ વર્ષ ગાઢ નાખ્યા એ તો ઠીક કે અફઘાનિસ્તાનમાં મળ્યું નહીં એટલે સરવાળ એ રહ્યા અફઘાનિસ્તાન છોડીને જાય કોઈ કોઈ તાલિબાનોને કારણે છોડીને નહીં જાય તો થા જાય એટલે નેનીકળી જાય
અને હ હવે એક સોલ્યુશન એવું હોય કે આ હોમસ વારું જે મેન યુએન ુરન યુએન આખું સંચાલિત કર
યુએન યુએનમાં કયો દેશ આવે કોઈ યુદ્ધમાં કોઈ બધા દેશો હોય એટલે મેન તો આપડણે યુરોપિયન કન્ટ્રીજ ગણીએે ને
ના ના એમાં યુએનમાં નહ આપણે યુનાઇટેડલ જે આપડણે નેશન કહીએ છીએ કે એમાં હાલ કેટલા કે લગભગ એકસોને વીસ કાતો એકસોને ત્રીસ દવા એકસોને અ દેશ હો આપે દુનિયામાં એમાં એકસો ત્રીસ દેશો સામેલ છે કે ગમે તે શાંતિ સમજૂતી હોય હતાા કે આપડે જેમ અહિયાં
બધા શાંતિ માટે હમણા ભાઈ તમે એક વસ્તુ સમમજ અમને હા મુદ્દો યુએનમાં વાત ખરી ભાઈ બરોબર પણ તો એમાં આપડણે યુએન વાળાને તો કહી દીધું કે ભાઈ એ તો અમારો મસલો હોય અમે અમારી રીતે સુલજાવશું યુએ કે છે કે ભાઈ તમારે ભારત પાકિસ્તાન ન વ્યક્તિગત મસલો હોય એના કારણે યુદ્ધ તો નઈંતુંને ઓગણીસો બોતેરમાં જે છેલ્ું થયું એ પછી યુદ્ધ નઈ થયું
ઓગણીસો બોતેર માંયું પણ આપે આપેછી ચાઈના જોડે સેમ ટુ સેમ બોર્ડર માં આપણે જોવા જઈએ તો ઓગણીસો નવ્વાણું મળીયું ભઉ
હા પણ એના પછી ન કોઈ થયું નહીિ ને ભ યુ એન નો હાથ વચ્ચે આવ્યો તો થયું નહીિ હવે યુ એન નું મેન માથું યુ એસ એ હે
બરાબર એ વાત તમારી સાથે આપ યુએસમાં આપણે જોય તો ચાર મેન દેશો એમ રશિયા છે ચાાઈના છે યુરોપિયન કન્ટ્રી છે અને યુએસ છે આ ચાર મેઇન કે એમના જોડે વિટો પાવર ન હાલ યુઝ કરીએ કઈ ર
યરોપયન કન્ટ્રી તો પૂરેપૂરી નાચ પાડાય કે ભાઈ અમે આ યુદ્ધ કરવાવામાં ખબ શાંતિ સમજોતા માટે જ છે બરો એમાં તો કોઈ આવ્યું નહીિ કોઈ એન્ટ્રી લીધી યંગ રશિયા તો આવવા નહી ચંગુ તો યુક્રેન અંગા યુ્ધ કરેલું હોય અને ચીન તો ન્ડિયા જે ઉળટા ના હમ જવાનું ના તેમવાનું એનો માલ વેચા તો બઉુ થઈ ગય
હા એમને તો મેન તો જેવું જ ચેન્જન નનું કે એમના બિઝનેસ ઉપર જ જાય બધું કે ભાઈ મારો સામાન વેચાાવો જોુ બજારમાં
તો પછી એ તો એનો ધંધો કરવા જ ભ પડ્યો અને ઈન્ડિયા ને ભ એવું જ કે
ઇન્ડિયા નું થાય છે આપણે ઈન્ડિયામાં જોવા જઈએ તો ઈન્ડિયામાં માલસાબર નું હમં તમે આજની ન્યુઝમાં વાંચ્યું હતું કે ખાદ્ય સામગ્રી નવ ટકા વધી જઈએ આજના ન્યુઝું હતું કે હવેાગેું સામાન્ય મિડલ ક્સ પબ્લિક જેવુંું કે ગમે તે ભાજી ના ભાવ વધુ કા તોછ તેલ ના ભાવ વધુ તો બહઉ કાટું પડે કારણ કે એમની સેલેરીવ પંદર હજાર કોવું હોય તો પંદર હજાર માંથી ડાયરેક્ટ બે હજાર ના તેલના ડબ્બા ના ત્રણ હજાર રૂપિયા થઈ જાય તો એમને હ વધારે શું સેલેરી મળે
એટલે તો આપડા પીએમને અમને વિદેશ દ્વારા વધી નહી જયા હવે દરેક દેશ જોવે એવું એક ના ઉપર નભવા તૈયાર નહીં હવે તો વ